હા, બોલ- -
કોલ કે્યા નની ઉપાડતી જલ્દી?
ઉપાડતી યાર હંગ થાય, ફોનને- -
હા, તો મોબાઈલ ન્યુ લઇ લેને.
લેવા પડશે, જો- -
હા, કયારે લસે? જોયું છે, શું નામ છે એનું?
રિયલમી નું છે. કેમેરા પણ બહ સારું છે, આઈફોન જેવું લાગે છે.
હા, કેટલાનું છે?
તો એનો પ્રઇસ છે- - અઠાવીસ અઠ્ઠાવીસ છે.
હ બહુત છ તો.
હા, બહ વધારે છે, એમાંય પણ- -
એમ આઈમાં લઈએ તો- -
એમાઈ નો લઈએ તો એનો બાવીસથી પચીસ થાય.
હા.
હું તો જો પણ નહી કરું, મે તો કેવી રીતે લઈ લઉ.
હા, મારી પાસે- - મારી પાસે પણ નહી મળે તો મમ્મી નું મોબાઈલ છે, તો વાત કરું છું.
હા, મને મારા ફિયોનસે બોલવું પડશે.
હા, એને કેજે કે, હા.
અરે મને પણ બહુ શોખ છે, મોબાઈલ નું એક લઈ લેવાનું છે, મને તો.
હા, લઈ લેવાનું ખાય બહ પુરાનું વાલ છે. બે ત્રણ સાલ ચાલી ગયો, એ તો બહ સારું કેહેવાય.
હા, એ તો છે, મારા પર થઈ ગયું છે એમ. ત્રણ વર્ષ મારું પણ થઈ ગયું છે.
હા, ચેન્જસ કરી નાખવાનું.
કે, મારું નહી મળે મારી મમ્મી નું છે.
ખરાબ થઈ જાય ને, તો દુકાન નહી લે. અત્યારે આપી દે ને તો લઈ લે.
હા, સારું હમણાંથી દ દિવાળી- - સુધી મેં વિચારું છું કે, નવું મોબાઇલ લેવનું.
હા, દિવાળી સુધી લઈ જે ને તો ડિસ્કાઉન્ટ મળે ઓફર પણ- - બહ વધારે આવે.
હા, એટલે
ગાડે સમાન એ અતારે એકદમ બહ ઓફરમાં આવે તજ વગેરે તો દેવાનું જ લેવાનું.
હાને
હા, મેં તો લીધી લેતી ને ગડીમાંની લીધ મેં તો મહિને પહેલી લીધેલી હતી, પસ્તાઈ છ.
કેમ? દિવાળી માં લેવું જોઈએ હતું ને.
ખરાબ થઈ ગયા ને એટલા માટે લઈ લીધી. દવા ને કેવી રીતે એ રાહ જોવો
એ ત એ પણ તારું ફ્રી બહુ લાંબુ ટકી ગયું હતું ને.
હા તો જોયું ને
હા યાર બોવ તો પણ સારું હતું ખરાબ નથી થય હતું એટલું પણ
મારી બેની પસંદ છે એક કલર ચોઈસ કરેલી મારી પપ્પા ને નથી પસંદ
તને નથી હા તો કઈ નઈ આવીશ તો જોઈશ તારું
એ મને તો પસંદ છે મારાને પસંદ કરેલી તો ગ્રે કલર છે.
હા એમ પણ બહ બધાના ઘરે મેં જોયું છે એજ કલર વધારે સારું લાગે છે.
હા પેલા હતા બી હતા. સારું નહી લાગે દુકાનવાળા કે આ કલર ફાઈન
હા ફેન્સી છે ને એટલે. અને પેલા બોવ ચાલતું છે ફૂલ વગેરે બનેલું
સાદું સિમ્પલ લેવાનું અને લેવાનું તો
હા ઘરનું કલર લાઈટ કલર હોય પછી એ બધું રહેે તો બહુ સારું લાગે.
ઘરમાં પણ કલર કરવાનું છે તારા ઉધર કલરવાળા છે કાઈ
હા મારા મારા ત્યાં તો કલરવાળા તો નથી મળ મારી ફ્રેન્ડ છે. હ તેના પપ્પા કદાચ કરે છે તો તને પૂછવું બતાવું
વરસાદનો મહિનો થાય ને એટલા આવે કે નહીં આવે. કરવા માટે
હા એ તો છે વરસાદમાં હમણાં કોઈ નય કરાવે. તને પહેલા બોલવું જોયું હતું.
મેં બોવ વધારે ખરાબ થઈ ગયા બો ખરાબ થઈ ગયા.
હા હા મારા ઘરે પણ એ જ પ્રોબ્લેમ છે પણ અભી હમણાં નથી કરવાના છે કેમ કે હમણાં પૈસા બૈસા નય મળે.
હા એમાં ખર્ચો પણ છે.
હા યાર બહ ખર્ચ છે એક કલર કરાવવા જઈએ તો પેટિસ હજાર આરામથી લાગે.
હા. એ તો પેલા પૂછ જે ને કેટલા માંગશે.
હા એ તો બરાબર કીધું હતું એ હમણાં તો નથી પૂછ્યું તો પેલા પૂછેલું હતું.
ને મારે નો પ્રોબ્લેમ થોડા બધાને બદલવાનો છે તો થવાના છે એમાં
કેમ જયારે ઘરે લીધું ત્યારે નઈ બધા વાયરિંગ બરાબર કરાઈ રયુ.
આવેલું હતું ને હમ બધા અમે રેહતા હતા બીજા જગ્યા તો પા પપા એ સરપ્રાાઈઝ આપેલી હતી.
ઓ સરપ્રાાઈઝ આપેલા હતા.
ખબર નય અત્યાર
હા એમ પણ તમે શું કરતા કેમ કે તમે પણ નાના હતા ત્યારે પેલા તો
બોવ નાના હતા કલર વલર ના શું જા
હમ.
હા એટલે તો એ તો હમણાં બધાને ધ્યાન આવે છે કે એ કરવું જોઈએ એ કરવું જોઈએ.
મોબાઈલ જોઈએ દિમાગ.
હમ. હા પેલા આપડે પાસે ક્યાં મોબાઈલ હતો જો હમણાં તો મારી નાલી. આ દિનભર મોબાઈલ લાઇને જ રહેે છે. એના બસ ચાલે તો મોબઈલ કોઈને આપે નહી.
હા, આ લોકો અમને અત્યાર સુધી તે ડાયરેક્ટ મોબાઈલ પકડી લે છે, આપડે તો કસુ કશું જ જોઈ.
હા મા બાપ પણ એલું કોને મોબાઈ મોબાઈલ તને ખબર છે જાણી ઉજીને આપી જે છે. કે લોકો ન કામ બરાબર થાય અને બચ્ચું મોબાઈલમાં લાગી રે.
એજ એજ આમાં એ બધા ના પ્રોબ્લેમ છે ઘરે.
હા મારા ઘરે એજ પ્રોબ્લેમ છે. બહુ મોબાઈલ ચલાવે છે એમ પણ અમે પણ કમ નથી ચલાવતા પણ અમે નોર્મલ ચલાવીએ છીએ તો પણ.
આચું તો આવું જ છે અમારા તો કઈ નહી જાણવું.
હા એજ તો છે.
બઉ બનમાસ પણ છે.
હા યાર બઉ બદમાસ છે.
હા એ તો બરાબર કીધું તું એ, અ મેં પણ ક્યાં જવાની માન હતી પહેલા સ્કૂલ પછી જવાનું થાય ગયું. પછી જવા લાયગી.
એક બહેન છેતારા જેવી.
હા એ ભણવામાં મારી જ જેવી છે, હમણાં નઈ ભણે છે પણ પછી ભણશે એજ મેં કેતી હતી આજે એના પપ્પા ને, એ લોકોને જે લોકોને વધારે ભણવા પડતી ધ્યાન આપેને એ લોકો નહી ભણે. જે એ લોકોને ધ્યાન નહી આપો પ
હલો.
હા.
હેલ્લો બોલ.
અવાજ આવે છે ને મારું?
હા આવે છે ને.
હા.
કઈ ની થઈ જાય બધા.
મા એતો થઈ જ જશે એમાં શું.
હા તારી નાની બેહેન ની રિઝલ્ટ હતી ને?
કેનુ?
નાની બેનની?
હા યાર એનું તો કઈ ખબર જ ની પડે એક તો પેલા એક્ઝામ આયપી હતી. એ પેલા પણ રિઝલ્ટ મેં જોયું ની એનું. ને કે છે બધામાં પાસ છું પછી એ હમણાં હોશિયારી મારવા પછી, એક્ઝામ આય પીજે એતો સાયન્સ લીધી હતી, તો પણ પાસ થઈ ગયા, એ લોકો એને સુક્રિયા મનાવો જોઈએ.
હા.
અને ભણી પણ નથી, અને એક્ઝામ આપી.
સાયન્સમાં પાસ થવાના, બધાના થોડી પાસ એક વાર. ખાઈ ગયા બહુ છે, બે વાર કેમ આપીએ, સમજાવ્યું નથી તું.
ઘુમે. અરે અરે એ એને કીધું મેં બો. પણ કેતી હતી કે નહી, મને વધારેમા જોઈએ વધારે પસેન્ટ. તો એ જોઈએ, આપણને બરાબર છે, તો એના માટે આપણને મહેનત પણતો કરવો જોઈએ ને.
હા.
એમ જોબમાં લાગી ગઈ, પછી કઈ મહેનત કરી નથી, અને એક દિવસ પણ ભયણી નથી, અને એક્ઝામ દે દેવા ચાલી ગઈ.
તો રિઝલતો આવી ગયા ને.
રિઝલ્ટ આવી ગયા, પણ એમ નહી કીધું, મને કઈ પણશું રિઝલ્ટ એનું આવ્યું. એને કવું જોવું હતું ને, એમની ક્યું કે એનું શું રિઝલ્ટ આવ્યું એ. પોતેજ પોતપોતામાં રહે છે, કોઈને કઈ નહી કહે છે.
તો હોલ ટિકિટતો ઘરમાં હશે ને, તો જોઈ લેજે ઓનલાઈન.
અરે હોલ હોલ ટિકિટમેં બો હોયી નહી મળે છે. એ આજે જોવાની હતી, પણ
છુપાવીની ગઈ હતી.
હા, આજનું તો તને ખબર છે, એ આય છે. એ આઈ ને કહી દે કે, ફેલ પણ હોય તો પાસ કરી દો. તો પાસતો કરી દેશે, એમાં શું. એ એમ પણ મારી એ બેન બો નાલી છે. બહુ હોશિયાર છે, મારા કરતા પણ
હુશિયારી બોમારે ને.
હા યાર, બોહુ સ્યારી મારે છે એમ. કઈ નને નીકળી જશે, બધું એક વાર પપ્પાના નજરમાં આવી જશે તો.
ફી છે.
મ બોલે છે તો છે. વન યરનું ડ્રોપ લેશે, પછી ભણશે. જો ભણશે કે, નહી ભણશે, મનતો નહી લાગે, ભણે ભશે.
હા, સાયન્સ ને છે ને, સાયન્સન ફીસ પણ બહુ છે. કરવાનું છે તો.
હા જો ક એ એમતો હા, હમણાંતો જોબ કરે છે એમ તો. વિચારતી છે, ટીચરનું કઈ કરશે.
જોબ સારું છે.
કરી લેતો, સારું. હા, જોબ તો એમ સારું જ છે એનું.
શું કરે જોબમાં?
કઈ નઈ એનું સર્વિસનું છે કઈ. અ કોલ કરે છે, એમ. બુક વુક કરે છે, કમ્પ્યુટરન એન્ટ્રી કરે છે, બીજું કઈ નહી મળે, સારું કામ છે બેસીને જ. કરે છે.
હ, તું એ ખજેલી.
નઈ હમણાંતો નથી આજે પણ અમારી એક ફ્રેન્ડને કોલ આવેલું હતું કે ચાલ જોબ માટે. પણ મેં નથી ગેલી કેમ કે મને કામ એમ હોમવર્ક વધુ છે તો કાલે જઈશું.
કોલેજ પણ જોવાના જોબ પણ જોવાના કેવી રીતે થાય?
હા એટલે અને ઘરે પણ આવે છે બહુ વધુ કામ.
પાંચ ટાઈમ તો ઢૂન તો થઇ જાય.
હા પાર્ટ ટાઈમ આપેતો સારું એમ ટાઈમિંગન પ્રોબ્લેમ છે ને પાર્ટ ટાઈમ. એમ આપી એક વા એક વાગ્યા થી નવ વાગ્યા સુધી કોઈ રાખે તો સની ઘર વાળા આપે ને. બધ ના પાડે.
હા ઘર વાળા વાા પરમિશન આપે ને.
ની આપે. એ એમ પર યાર મેં પણ તું થાકી જાઉં ને મેં પણ કેટલા કરું હ. સવારે કોલેજ જવાની પછી જોબ પર સાત વાગ્યા સુધી બરાબર છે. હા એ બધું કરવાનું પછી
છે સાત વાગ્યા સુધી
કઈ નહી એ એમ તો મે વિચારતી છું, એક વાગ્ય થી પાંચ વાગે કે ના સાત વાગ્યા સુધી મળે તો મેં કરી લેવા.
હા એટલે. હાલું કઈ ન તું પણ મારા મારા માટે કઈ જોબ વબ હોત.
આડ નિસ્તા તારા માટે ઠીક છે? હલો.